ઓહ, અવાજ અવાજ. હેલો, અવાજ મારો અવાજ.
હલો.
હા, આવે છે, પણ જવાબ તો દયો આવે છે એમ. આવે છે તમારો અવાજ. હલો.
મને નહીં આપ, તમારો અવાજ. હલો.
હલો, હલો, આવે છે અવાજ? હલો, ના, ના, ના, ના, ના, ના, ના, ના, ના, ના.
શું? ના, ના, કટ કરું? કે ના કરું?
ના કટ, ના કરતા. આવે તો છેવું લાગે છે મરાવાજ
ટોપિક મેં બોલું તો હવે
હલો.
તો આજે તમારે ત્યાં વરસાદ છે અમારે ત્યાં તો સવારનો બોજ વરસાદ પડે મીન્સ કેસ રાત ન પડે છે રાતેે ત્રણ સાાર વાગને મમ્મી કેહેતા ત્રણ ચાર વાગ્યા કન્ટિન્યુઅસ પર પર જ કરે છે વરસાદ ધીમો ધીમો ધીમો બુ વરસાદ છે તમારે ત્યાં છે વરસાદ
બરાબર હા અમારા અહીંયા છે ને અમારે અહિયાં કેવાય કે સવાર નો- - સવાલ તો આવે છે. હવે એક થઇ જવા દો પૂરો એક થઇ જવા દો પૂરો- - સમજી ગયા એટલે બધા સવાર ન વરસાદ થાય- - હા- -
નહી તો હું બોલું આગળ ટોપિક- -
બોનું શો- -
બોલો પછી મને કો- -
સવારનો જ વરસાદ તો આવે છે કન્ટિન્યુ ઝમ ઝમ એટલો બધો પલાટ એટલો નહીં થોડો ઘણો આવે છે પાછ આવી ને કલાક- - કલાક આવી એકાદ બે કલાક એક વયો જાય છે. જો વરસાદ આમ અત્યારે સારો છે પેલા આપ ત્યાં આવ્યો હતો તો હોતુમર જોરદાર એવો બધો નહીં- - પણ આ વરસાદ તો આમ સારો. જમીન ન પાણી ઉતરી જાય ખરે વખ- - તો પછી બોલો તમે- - આગળ ટોપિક શું લાગે છે તમને વિશેષમાં- -
હા તો- - હમ. જો પોતાને સુધારવાના પ્રયત્ન કરવાના હો તમે તરત આ પ્રયત્ન કરો- - તો તલા મેં બોજો ક મોર- - મારે પોતાને સુધાર્યું હોય તો પહેલાં તમે વહેલું ઉઠાણું ચાલુ કરો- - જોકે પહેલા અતો વધેું થા પછી થોડું- - ડ્રાય પતક સંપર્ ક ફ્રાય કરું- - હમ- -
બરાબર છે.
પછી જમવામાં થોડોક કંટ્રોલ કરું કે બે ટાઈમ જ જમું તો જ પણ- - ઓ સર થેન્ક યુ. ત્યારે- -
આગળથી બોલો છો.
અત્યાય. હા- - એી- - હા.
રા તમે ખબ- -
બરાબર છે પણ તમારો અવાજ એવું લાગે છે આગાથી ભોલો છ એવું લાગે છે રીફ- -
એ છે ને વરસાદ ના દિવસ થોડો થોડો કટ થશે. ને પણ ખબર નહીં પણ આજે થોડોક પ્રોબ્લેમ છે
બરાબર છે હાલો ચલો ઓકે
આછા વાત તમને હવે
હા હવે આવ્યો સરખો પરફેક્ટ કેવાય ને હવે આવ્યો.
બોલો તો તમે પોતાને સુધારવાના હોય. એવું લાગતો હોય તો શું શું સુધાર કરો.
પેલી વાત તો એ કે મને સુધારવાની જરૂરત મને તો નથી લાગતું. લાગતું કે મારે સુધરવું જોઈએ, સુધરવું પડશે એમ ટોટલ વાત એમ છે. હું ઓલરેડી સુધરેલો છું એટલે મને એવું લાગતો ને સુધરવું જોઈએ. એટલે વાત એમ છે કે સુધારવા માટે થોડા ઘણ પ્રયત્ન માં લાગતો ખરાબ કેમ સવારે એક વલા ઉ એ લાગે થોડું ગરું. સુધારવા જરૂરિયાત છે, સવારે એક થોક સુધરવું લાગતું કે સુધરવું પડશે લતું. એક મિનિટ હો એડિટ કર નાખું મને લાગતું બરોબર શે. વાત એમ છે જોઈ લીધું હવે જોઈલો. મેન વાત એમ સુધારવાની જરૂરિયાત હોય એવું લાગતું નથી મને. એટલે વેત તો કદાચ એક પોઈન્ટ કેવાય કે કદાચ ખરાબવું કેવાય કેવું. સવારે વેલા ઉઠવું એક કોઈ, હવે સાત વાગે તો સાત આઠ વાગે તો ઉઠી જ જાવ છું. કઈક કારણોસર ન ઉઠાનું હોય. તો એની માટે એવું કર થોડુંક ધ્યાન રાખવું પડે થોડક વેલા ઉઠવામાં. થવું પડે તૈયાર એટલે એ એક ધ્યાન રાખવા જેવ, શીખવા જેવું કેવાય ને એ છે. સુધારવા માટે બીજું કઈ તો સુધારવા માટે હોય એવું કે મન અત્યારે પૂરતું લાગતું નથી. તમે કયો? બોલો તો.
કઈની ચલ. તો પેલા મારી વાત કર હતો મે અત્યારે અત્યારે નથી અ એક વર્સ પહેલા જથીસ સ્ટન્જર થિસ કરને. એમાં હતું કે અ પાંચ ફ્રેન્ડ્સ હોય એમાંથી ના ચાર ફ્રેન્ડ્સ હોય. ત્રણ હોય પેલા પછી ચાર થાય. ને એમાં એક ઇલેવન કરીને આવે છે ગર્લ એટલે એની પાસે સુપર પાવર હોય છે. કે કોઈ બી વસ્તુને શું કે એ મગજ થી કંટ્રોલ કરી શકાય ને એમ ઉઠાવી શકે ને પ કરી શકે. એવું બધું ને કોઈના માઇન્ડમાં જઈ શકે એવી બધી પાવર્સ હોય. ને એવી રીતે અ યુ એસ માં એવું ચાલતું તું ઇનલીગલ કામ જેમાં નાના નાના બાળકો હોય તેમના બ્રેન સાથે આવું કરાય બધું ઇનલગલ વસ્તુઓ તો એમાંથી દીકરી ભાગીને નહયા હતા તો પછી એમના ફ્રેન્ડ સાથે પછી એ રીતના પાંચ એપિસોડ છે એ પાંચ સીઝન છે. તે પ્રયત્ન કરીને વિલન આવે છે સૌથી મોટા વિલન કે ચાર સીઝનમાં તો બહુ જ મજા આવે છે. જે એમાં ડેમો ગોર ગમ ડેમો ડેમો ગોરવન કેવું કઈક હોય છે. હા એ મેન નાના નાના વિલન કહેવાય ને તે હતા. પછી એમનાથી એક ઉપર હતા જેમને આ ઇલેવન કોહ ને એમના સ્ટેપ અ ફ્રેન્ડ હોય ફ્રેન્ડ કે બ્રધર હોય એવું કોઈક હોય. તેમને કીધું કે આપડે બંને સાથે દુનિયાને શું કેવાય કંટ્રોલ કરીએ. પણ ઈલેેવને ના કીધું ને એમને જોતા જે બીજી દુનિયા આવે ને એ એ દુનિયામાં ભેજે દીધા એનાથી એ વિલન બની ગયા બહ જ સ્ટ્રોંગ બની ગયા. ને એમને પછી આવી રીતે કંટ્રોલ કરવાની ટ્રાય કરી ચાલુ કરી દીધું એમ. ને પછી એવુ બધું થાય છે થાય છે થાય છે થાય છે છેલ્લે ભી લને આવે છે બહુ જ મોટો મકરાઈ ગયો. પણ એને આમ કેહેવાય ઈઝીલી મારી નાખે છે. પણ સિરીઝ બહુ જ મસ્ત છે એટલે જોજો બોલો તો હવ તમે.
તો બરાબર છે ત સ્ટજર મે સરીઝ માર્વેલ ની બ અમુક જ હું જોઉં છું. તો એ પ્રમાણે માર્વેલમાં જો થ એવેન્જર્સની જોએ છે. વેન્જર કે ઇફિનિટી વોટ અને પછી એન્ડ ગેમ. એમાં સ્ટોરી આવે છે થનોન્ નું હોય છે. એક નામ ન વિલન હોય છે. એ અલગ ગ્રહ ઉપ ર છે મેન આમાં આર્યન મેન છે સ્પડ મેન છે હક છે. કેપન અમેરિકા જે આવે છે બધા ઘણા બધા. એ કેહેવાય ને અર્થ ના બધા આવે છે એમાં ભેગા હોય છેને પછી થેનોન્ આવે છે એની પાંચ મળી હોય છે રિયલમાં ઈ પાંચે પાંચ એમ કે ચળ નળ અગ્ન મળ અગ્ન નળને એટલે બધા બધા એ મળી હોય ને મદથી એને કવાય કે દેશ વર્લ્ડ વચ્ે બધું કેવાય ને જીતી જાય એ માટે બધા અલગ અલગ જગ્યા છે મની કલેક્ટ કરે ને પછી આ માર્વેલ ની ટીમને અળ પડ છે એમ અ એટલે આ ટથી મી બીજી મળી હોય ખબર હોય ત્યા એં આગળ જાયને એંયા આગળ જાય છે પ ચલ ર ઉ તો ચલ ર જે થેનોન્સ છે એ પેલા ઇન્ફિનિ મુવીમાં ત્યારે થનોન્ની પાંચ મળી આવી જાય ને એને હાથમાં પહેરી લે છે પછી ચપટી વગાડે જે ઈ્છા ઈચ્છ ને એવું થાય એટલે એમાંથી અડધા માણસો ક પણ ના બધાની પેર હોય અડધા અડધા એક એક મકીને એક મકને એક બધા ગાયબ કરી નાખે છે પછી એ ન્યાયપેશર પૂરો પિક્ચર પૂરું થઈ જાયું પછી નેક્સ્ટમાં એ છે નેક્સ્ટ મુવી આવે છે એન્ડ ગેમ એન્ડ ગેમ પછી અડધા અડધા માણો જે વહીતા હોય ને એમાં આર્યન મેન છે સ્પાઈડર મેન અમુક અમુક માસો એ અડધીીમે એહી જાય છે જ રહે ખાવાવું થ પછી એની માટે એકલે એકલા યુદ્ધ કરે છે અને પછી પછ પછી આર મે આર મણી પહેરે છે ને પછી ચપટી વગાડે છે પાછા બધા માણસો આવી જાય છે અને મો દુઃખ દર્દ પીડા થાય છે એવું છે તો બોલો તમે પછી શું લાગે છે તમને નેક્સ્ટ નવ મવી પિક્ચર ત આવો
તો પટવા આવયો છે બે મિનિસ ની વાત છે
હ
તો તમે વરસાદીની સિઝનમાં શું શું ગમે શું શું નહીં ગમતું મને એક તો ગમે મતલબ કે બધાને જ ગમતું હોય કે મસ્ત ગરમ ગરમ વસ્તુ ખાવાની પચી નાહવાનું ગમતું હોય પછી આવું મસ્ત હરિયાળી હોય તો એકદમ શ કેવાય સાાંજે થી બેનને જોવાનું કરતું હોય અને ના ગમતું હોય તો એ અમકળ કીચડ એવું થાય કપડાં સુકાય ના એવું થાય પછી બહુ એક થય રહ્યું વરસાપ પર તો કો જવાયને કો જવાનું પ્લાનિંગ હોય તો ક્યાં હોઈ જાય
હ
પછી જો આપણે સ્કૂલમાં કે કોલેજમાં હોય એને તો વરસાદ બુજ પડે તો એવું સા હરીશ રજા આપી દેશે અને પછી આપણને રજા મળી જાય એ ટાઈમ એટલો સારું લાગે પછી તો બસ વાતાવરણ એકદમ સારું લાગે એટલે કામ કરવાનું મન થાય આપણને કે કંઈક ને કંઈક ક્રિએટિવ કરીએ. ને કઈક બનાવવાનું પણ મન થાય. એવું છે તને શું ગમે ને તને હું નહી કરતું?
બરોબર કે તો વરસાદ જ વરસાદ છે તો એમનામાં જ તમને મજા આવેે એ શાંતિ થી વર વરસાદ વરસતો હોય તેનો અવાજ સાંભળી જે ટીપા એના પડતા એનું અવાન છે કે પાણી જતું હોય તો એનો અવાજ છે. તો એનો અવાજ આપણને મજા આવે. હ તો પછી મેં વરસાદ ટીપા અવાજ સાંભળી તમે શાંતિથી મગજ પીસ મળી રહે પૂરેપૂરી એટલે એ પ્રમાણે કઈક એમાં કરી એ તો આપણને મજા આવે પછી બીજી ઘણી બધી એક્ટિવિટી છે કે અત્યારે જમવાનું મન થાય જમવા કઈ ગરમા ગરમ હોય. કોઈ પકોડા, ચાન, ભજીયાન, થેપલા ન એવું ગરમા ગરમ વસ્તુ મજા આવે ત્યારે જમવાની લોકો સાથે વાતુ કરવાની અત્યારે એમ મજા આવે. કામ કરતા હોય ક્રિએટિવિટી ચિત્રો દોરતા હોય. કેવું કાઈ હોય તો એમાં પણ આપણને મજા આવે શું કેમ કે વાતાવરણ જેવું ક પ્રોડક્ટિવિટી તમારુ મન શાંતિથી કામ કરી શકો છો ડિસ્ટર્બન્સ હોય દેખાય. એટ બને એટલે વધારે આ વાતાવરણમાં પ્રોડક્ટિવિટી વધ નાવામ કે પેલો બીજો વરસાદ હોય. બફારો બહુ વધી ગયો હો તો પછી નાહવાની પણ મજા આનું જે પાણી અત્યારે વરસાદ ન બહુ ઠંડુ પાણી હોય. એ ઠંડા પાણી નાઈ ને એવું કે કે મોટર વડીલો કેતા કેના ગરમી ની હોય ને શરીરની એ આપડે બધે બધી વહી જાય છે. એટલે જોવા જઈએ તો એ વધારે ફાયદાકારક હોય છે. આમ તો મજા આવે વરસાદની સિઝન છે ગમે ટ્રાવેલિંગ બહુ મજા આવે અત્યારે જો તમે ટ્રાવેલિંગ કરતા હોય ને અત્યારે એક તો વરસાદ આવતો હોય ધીમે ધીમે ધીમે એ રીતે મજા આવે અને બીજું અત્યારબધી જગ્યા કેમ જાણે લીલી ચાદર ઓઢી લીધી હોય પૃથ્વી એ પ્રમાણે લીલું લીલું બધું જોવા મળે છે. એ રીતે છે. તો પછી કયો તમે? શું લાગે છે? તમે બરાબર છે ઓકે. હ તો કરું છું હજી એક વાર કો